હાલો.
હાલો કેમ છે?
બસ હું એકદમ મજામાં છું તું કેમ છો?
હું પણ મજામાં છું. આજે ન્યુઝપેપરમાં આગામી વસ્તી ગણતરી વાંચીર વાંચી રહ્યો હતો તેમાં લખ્યું હતું કે દેશના વિકાસ માટે આ કોઈ મોટા પર્વ કે મહોત્સવ સમાન છે. મને થયું કે તને ફોન કરું કારણ કે તને આવા વિષયોની સારી જાણકારી હોય છે.
હા તે એકદમ બોવ સાચી વાત કીધી હું પણ એકદમ મજામાં છું તે સાચું વાંચ્યું કે દેશના ભવિષ્યને આયોજન માટે તો વસ્તી ગણતરી ખરેખર એક મહા અભિયાન છે. અને તને ખબર છે, ને કે આ આઝાદી પછી તો આઠમી અને કુલ સોળમી વસ તી ગણતરી છે છે, ગુજરાતમાં બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે ખુબ મોટા પાયે રૂપે થઈ રહી છે.
હા, તે બરાબર સાચું કીધું કે, આપણે સોળમી વસ વસ્તી ગણતરી છે, પણ તને ખબર છે, સૌથી પહેલી સૌથી પેલી વસ્તી ગણતરી આપણે છે ને. અઢારસો ને, એક્યાસી માં લો લોટસ રિપ ના સમય થી શરૂ થઈ હતી. આઝાદી પછી ભારત પ્રથમ વસ્ત ઓગણીસો ને, એકાવન માં કરવામાં આવી હતી. એ પછી આપડે દર દર દર વર્ષે આ થાય છે, ગૃહ મંત્રાલય મિનિસ્ટર ઓફ અફેર મુખ્ય અધિકારી રજિસ્ટ્રર જનરલ અને સે સેન્સેક્સ કમિશનર ને છેલ્લી વસ્તી ગણતરી આપે છે ને, બે હજાર અગિયાર માં પંદરમી વસ્તી ગણતરી થઈ હતી. વર્તમાન હવે બે હજાર સત્યાવીસ. સોળમી વર્ષથી ગણતરી જે વીસ કલેક્ટર
હા.
કલેક્ટર બે હજાર છવ્વીસ થી શરૂ થાય છે. બે હજાર સત્યાવીસ ની વસ્તી ગણતરી સેન્સર નેણ નિર્મણ માહિતી બે હજાર એકવીસ માં થનારી વસ્તી ગણતરી. કોવિડ નાઇન્ટીન મહામારીને કારણે મોફૂક રાખવામાં આવી હતી. હવે આ સોળમી વસ્તી ગણતરી સેન્સર બે હાજાર સત્યાવીસ તરીકે ઓળખાય છે, જેની પ્રક્રિયા હાલમાં બે હાજાર છવ્વીસ માં ચાલી રહી છે.
હ.
પ્રથમ ડિજિટલ ગણતરી આ ભારતની પ્રથમ સૂર્ય શું સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી રહી છે? તેમાં કાગળના ફોર્મ બદલે મોબાઈલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
હા, તે એકદમ સાચું કીધું કે, આ વખતની વસ્તી ગણતરી રહી એકદમ. હાઈટેક છે, આ આપડે સમ ડિજિટલ. મોબાઈલ એપ દ્વારા માહિતી મળશે એટલું જ. પોતે પણ ઓનલાઈન ફોર્મ ભરીને કરી શકશે. પેલા તો કેવું હતું, તે જેમ મને વાત કરી બે હજાર અગિયારમાં કોવિડમાં અ બે હજાર અગિયાર માં થઈ હતી ને, પછી કોવિડ ના કારણે વસ્તી ગણતરી ના થઈ. પણ આ તો હવે ઓનલાઈન થઈ જશે, તો બહુ સરળ રીતે બની જશે. અને બીજું એ કે ઓનલાઈન કરવામાં આવે તો, સારું કે જે વસ્તીકણ કરવા માટે સાહેબ આવે. અથવા મેડમ આવે, એને કાગળિયા ના ફોર્મ ભરવાની જરૂર નહી રે ડાયરેક્ટ. ફોન દ્વારા જ બધો થઈ જશે, અને તને તો ખબર છે ને, કે વસ્તી ગણતરી કરવા આવે, એની પાસે એક ખાસ આઈડી કાર્ડ હોય, હ જો આઈડી કાર્ડ ના હોય તો આપડે એની સાથે આપડે કોઈ પણ પર્શનલ વિગત શેર ના કરવી જોઈ.
વાત તો તારી એકદમ સાચી છે, જેમાં આપણા બંધારણમાં અને લોકશાહીમાં દરેક નાગરિક નાગરિક ના અધિકારો અને ફરજ નું મહત્વ છે, તેમ દેશના યોગ્ય માણાકીય આયોજન માટે દરેક નાગરિક સાચી માહિતી હોવી, પણ એટલી જ જરૂરી છે હું. પણ મારા પરિવારને આ રષુએ કાર્યક્રમ હતી આપવામાં. માટે જણાવીશ.
હા ચોક્કસ, આપણે એક જાગૃત નાગરિક તરીકે આ વસ્તે ગણતરી નો મહાપર્વત ઉત્સાહથી ભાગ લેવો જોઈએ. અને આપડે આજુબાજુમાં પણ બધાને સમજાવા જોઈ કે, જેવો કોઈ વસ્તુ ગણતરી કરવા માટે આપ આપણા ઘરે આવે તો, આપણેે એને પૂરતી માહિતી આપી અને સાચી માહિતી આપી. કેમ કે ઘણા ઘણી જગ્યા એવું પણ બને કે, વસ્તી ગણતરી કરવા આવે તો લોકો. કોહ દળ ને પૂરતી માહિતી આપતા નથી. જેવું એ ગમે એમ ખોટી માહિતી આપી દે, હ અને તમે તો ખબર જ છે ને કે, વસ્તી ગણતરી કરવા આવે એ ઘરમાં બધી વસ્તુ પૂછે જ છે કે, તમે ઘરમાં કેટલા મેમ્બર રહો છો કેટલા ના મેરેજ. થઈ ગયા છે, કેટલા નાના બાળકો છે. તમારે ઘરમાં કેટલી ગાડી છે, પાણીની વ્યવસ્થા છે કે, બોટ છે કે, તમારું મકાન કઈ રીતનું ઈટું નું બનેલું છે કે. અ માટીનું છે. એ બધી વસ્તુ આપણને પૂછે જ છે, એ તો તને ખબર જ હશે ને.
ને ખબર જ છે, એમાં આપણેે વ્યક્તિગત માહિતી નાામ ઉપર અને વૈવહિક સ્થિતિ શિક્ષણ અને રોજગાર સા સાક્ષરતા ભણતર નું સ્તર અને વ્યવસાય કામ ધંધો. ભાષા ધર્મ અને માતૃભાષા અન્ય ભાષાઓનું જ્ઞાન અને ધર્મ સ્થણાક વ્યક્તિ મૂળ ક્યાંની વતની છે? ને રોજગાર કે અન્ય કારણોસર ક્યાં રહે છે, ઘરની સુવિધાઓ પીવાનું. પાણી શૌચાલય વીજળી સ્માર્ટફોન અને ઇન્ટરનેટની કનેક્ટિવિટી. કનેક્ટિવિટી જેવી સુવિધાઓ છે, ગણતરી નું મહત્વ ઇમ્પોર્ટન્સ. માત્ર લોકોને ગણતરી નહી, દેશના વિકાસ નું રોડ મેપ છે. સરકારી યોજનાઓ માટે સરકાર આ ડેટા ના આધારે નક્કી કરે છે. કે કયા વિસ્તારમાં હોસ્પિટલ. સ્કૂલ રોડ મશીન ની બધી જ જરૂર છે. ક્ષેત્ર નું સીમાંકન લોકસભા અને વિધાનસભા ની ભૌગોલિક સીમાઓ નક્કી કરવામાં આ આંખ મહત્વના સાબિત થાય છે. બજેટની ફાળવણી કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને આર્થિક ફંડ ફાળવતી વખતે પણ વસ્તી ના આંકડા ધ્યાનમાં લઈને આવે છે. શું તને? બે હજાર અગિયાર ની વર્ષતી ગણતરીની ગુજરાત ની ચોક્કસ આંકડા જેમ કે વસ્તી સાક્ષા વિશે જાણવા માંગુ છો? કે પછી હાલમાં જ ચાલી રહેલી ડિજટ વસ્તી ગણતરી. વિશે કઈ ચોકસ પ્રશ્ન છે?
અને બે હાજાર અગયાર ની તે વાત કરી ને, એ વસ્તી ગણતરી નો તો મને એટલો બધો કઈક ખ્યાલ નથી કે શું? એનો આંકડો રજૂ થયો હતો, કેમ કે એ ટાઈમે તો અ મારે હે ને ફાઈનલ એક્ઝામ્સ ચાલતી હતી કોલેજની એટલે મેં કાઈ એટલું બધું એમાં ધ્યાન દીધું નતું કે શું ચાલે હે, અને પછી હું કોમ્પિટશન એક્ઝામની તૈયારી કરી રહી હતી. તો હું એમાં વ્યસ્ત હતી. એટલે મને કઈ ખબર જ ના રે કે એ ટાઈમે શું ચાલતું હતું. અને તે કીધું એ પણ બરાબર જ કીધું કે તને તો એ ખબર જ હશે ને કે વસ્તી ગણતરી થીને, આપણને કેટલી બધી મદદ થાય એ દ્વારા સરકાર ને પણ જાણવા મળે. કે કુલ આપણા દેશની વસ્તી કેટલી છે. છે પછી સ્ત્રી અને પુરુષ નું પ્રમાણ કેટલું હે. બાળકો અને યુવાનો અને વૃદ્ધ ની સંખ્યા જાણવા મળે છે. એના મદદથી, અને શિક્ષણ કેટલા પાસે છે. બેરોજગાર કેટલા પાસે છે. છે રોજગાર કે કોણ છે. અને એના દ્વારા પછી સરકાર વિકાસ યોજના બનાવવા પણ અમલ મૂકવામાં આવે હે. અને શાળાન હોસ્પિટલ ને, બધી સુવિધા નું એ પ્રમાણે જ આયોજન કરવામાં આવે છે. આ તો તને ખબર જ હશે ને,
હા તો ખબર જ છે. તારો ખૂબ ખુબ આભાર તે મને, બઉ જ સરળોરા સરસ અને સરળ ભાષામાં આખી વાત સમજાવી દીધી.
હા તારે એ વાત તો સાચી પણ હું તને એક ખાસ વાત કરું કે હેને વસ્ત તિ ગણતરી નું મહત્વ હ ને, ખાસ કરીને તો આપડા જો દેશના વિકાસ માટે અને યોગ્ય આયોજન કરવાવામાં જ મદદ મળે છે. અને સરકારી યોજ નો લાભહે ને કે યોગ્ય લોકો સધીના જ સહાય પહોચાડવાનું મેન એનું હેતુ હ. અને બીજું એ કે આરોગ્ય હે શિક્ષણ હૈ રોજગારી હૈ. બેરોજગારી હૈ. આ બધા જેવી સેવાનું આયોજન સરળ બને છે. સંશોધન નીતિ પ્રમાણે પણ વિશ્વની આંકડાકીય માહિતી થાય હે. અને તને ખબર હોય તો ભારતમાં વસ્તી ગણતરી સામાન્ય રીતે દર દસ વર્ષ કરવામાં આવે હ આ વાતની તો મને લાગે તને ખબર જ હશે. પણ છેલ્લી સંપૂર્ણ વસ્તી ગણતરી, તે મને હમણાં કીધું હતું કે બે હાજાર અગિયાર નો આંકડો શું હતો. હા તો મને લગભગ યાદ આવ્યું કે એ સમયે હ ને લગભગ આધારિત આધારિત, ને દેશ ની વસ્તી એકસો અગયાર એકવીસ, કરોડ એટલે એક પોઈન્ટ એકવીસ અજબ નોંધાઈ હતી. હવે ખબર નઈ આ વખતે બે હજાર છવ્વીસ માં કેટલી વસ્તી ગણતરી થાય. આ વખતે પણ હેને વસ્તી ગણતરી કરવા માટે, અ શિક્ષકો આવશે. આપડા ઘરે તો તું પણ હેને ચોક્કસ અને સાચી માહિતી આપશે.
બ છે . સારું કેવાય સમાં બચશે પણ આમ લોકો પાસે કેવી રીતે માહિતી માંગવામાં આવે છે.
અરે ખાસ કરીને તો હેને આમ આમ લોકો ને બધું પૂછવામાં જ આવે છે. કે તમે ઘરમાં કેટલા સદીઓ સભસીઓ રિ્યો હો ને. રોજગાર શું હે ને તમારું ઘર એવા જ બધા સવાલ પૂછ. પછવામાં આવે બઉ કઈ એટલું ડિટેલમાં બધું પૂછવામાં નથી આવતું. નાના મોટા પ્રશ્નો પૂછવામાં આવે હે. ખાસ કરીને હ તેત્રીસ જેટલા પ્રશ્નો પૂછવામાં આવે છે. અને એમાં એમની ઉંમર ને શિક્ષણને એ બધું શું ચાલે બધું પણ પૂછવામાં આવે છે, એ તો તને ખબર જ હશે ને.
એ તો ખબર છે પણ, આટલી બધી ડિજિટલ ભરી માહિતી ભેગી કરવાનું મુખ્ય કારણ શું છે?
અરે. આ બધી ડિજીિટલ માહિતી ભેગી કરીને સરકાર ને ખબર પડે કે આપડા દેશ ની અંદર ગરીબી કેટલી છે? બેરોજગારી કેટલી છે? સ્ત્રી અને પુરુષ નું પ્રમાણ કેટલું છે? આ બધું અ આ વસ્તી ગણતરી પ્રમાણે જ ખબર પડશે.
નામાં ભાગ લઈશ તું પણ, લેજે.
હા, સાચી વાત હે, હું પણ લઈશ. સારું હાલ તો ચોક્કસ પછી મળી આપડે.
હા, પાકવું ચાલ બાય બાય.
હા, બાઈ તે કે